હેલો
હા અવાજ આવે છે
હા
કેમ છું
બ સિઝન માં તમે
અમે પણ મજામાં છીએ વરસાદ છે
હા
હ
વરસાદ છે
હવે તો વરસાદ નો સમય છે ને એટલે વરસાદ તો આવવાનો હો તો હમણાં જ અધિક માસ પૂરો થયો ને
હા આજ હમિક મ અધિક મસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે અધિક માસમાં હિન્દુ પંચાંગમાં છે
માસ તરીકે
હમ ઓળખું આવે આવે છે અને અ હિન્દુ પંચાંગમાં ચંદ્ર અને સૂર્ય વર્ષે વચ્ચેનો તફાવત દૂર કરવા માટે લગભગ ત્રણ વર્ષમાં એક બાર અધિક માસ આવે છે આ માસનું ધાર્મિક મહત્ત્વ ઘણું વધારે છે ને આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે તેથી પુરષોત્ માછ પણ કહેવાય છે
હા એટલે અધિક માસમાં ભગવાન વિષ્ણુ નું એવું મહત્વ કહેવામાં આવે છે કે તેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે અને ધાર્મિક માસ જે હોય છે એ દર વર્ષે આવતો નથી એ ત્રણ વર્ષમાં એક જ વખત આવતો હોય છે
જય જલે
હેલો
હે લો આવજવે કે
હેલો
હેલો હા ઘણા લોકો પૂજા પાઠપ દાન અને સત્સંગ કરે છે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે છે દાન કરવાનું બહુ મહત્વ હોય છે. માન્યતા છે કે હમ
ધાર્મિક માસ ની અંદર લોક દાન આપે છે.
સાછી અને માન્યતા છે કે અધિક માસમાં કરેલું દાન અને પુણ્ય ફલ વિશેષ મળે છે. ગરીબોને અન્ન વસ્ત્ર અને જરૂરી વસ્તુઓ ન દાન કરવાનું મહત્વ હોય છે.
હા એજ ને એટલે આ વખત નું જે દાન હોય છે અધિક માસ નું એ બહુ પુણ્ય માનવામાં આવે છે કે આમ માસમાં જે દાન કરો એ સૌથી અગત્ય નું દાન હોય છે. અધિક માસ ઘણા લોકો કરતા હોય છે. એટલે કે કોઈ એક ટાઈમ જમવાનું જમતા હોય છે અને ઉપવાસ કરતા હોય છે. અધિક માસ ની અંદર અને સવારે વહેલા ઉઠી નહી ધઈ મંદિરે જાય છે, હ કથા કરતા હોય છે વાર્તા કરતા હોય છે ધરમ રાજાની એ બધી ચાર પાંચ વાતો પણ કરતા હોય છે. વાર્તા સાંભળે મંદિરે જઈને દર્શન કરી ઘરે આવે તુલસીને જળ ચડાવે સૂર્યદેવ ને જળ ચડાવે એવું બધું કરતા હોય છે અધિક માસ ની અંદર
હા પણ સાચી વા તને અ ઉપવાસ થી મન અને શરીર બંને સ્વસ્થ થાય છે.
હા ઉપવાસ થી મન અને શરીર બને સ્વસ્થ રહે છે.
હમ સાથે ભગવાનનું સ્મરણ કરવાનો અવસર મળે છે ને આ માસમાં લગ્ન અને ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્ય અ માટે ટળવામાં ટાળવા માટે આવે છે.
હા એ શુભ કાર્યનું ટાળવા માટે આવે છે એ ધાર્મિક મહત્વ દર્શાવતો હોય છે. અને અર્ધિક માસ ની અંદર લોકો તળાવમાં નદી કિનારે જઈને ત્યાં પૂજા પણ કરતા હોય છે. અને ત્યાં સ્નાન પણ કરતા હોય છે.
અને કારણ ટાલવામાં શુભ કાર્ય ટાળવામાં આવે છે કારણ એ કે અ સમય ને વક્ત ભક્તિ અને સાધના માટે વિશેષ માનવામાં આવે છે. તેથી માંગલિક કાર્ય કરતા આધ્યાત્મિક વિકાસ પર વધુ ધ્યાન આપતા આપવામાં આવે છે. આજમાં આજના વ્યસ્ત જીવનમાં અધિક માસનું સંદેશ છે કે આ માંસ આપણે થોડા સમયે કાઢીને આ માં ચિંતન કરાવવાનો સાર વિચાર આપવાનો અને જીવનને સુધારવાનો સંદેશ આપે છે.
હા. એટલે આપે લોકો ભક્તિ તરફ દોરાઈએ હમ આખો દિવસ આ કરવું તે કરવું એનામાંથી થોડું આપડે પ્રભુને સ્મરણ કરવાનો આપણને સમય આપતો હોય છે. આપણે ભક્તિભાવ કરી શકીએ એ ભજન કીર્તન કરી શકીએ લોકોને દાન આપી શકીએ આપણેે એ માટેનો આધિક માસ હોય છે.
સાચી વાત સાર સંસ્થા જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
હ દાન કરું ભક્તિભાવ કરું એ મોટી સંપત્તિ છે એ તો બાકી બીજું પૈસા ધન દોલત સગા સંબંધી આ તે કો શું જ સાથે આવશે નહી આપણે સાથે આવશે તો આપડા કર્મ અને આપણે થી પોતાના હાથ થી કરેલું દાન અને આપણા કર્મ સાથે આવશે
અને બિલકુલ અધિક માસ ફક્ત ધાર્મિક વિીધઓ માટે નથી પણ સારા મનુષ્ય વણવા માટે પ્રેરણા પણ આપે છે આ માસ નું
બનવા માટે પણ પ્રેરણા આપતા હોય છે
હા અને ક્રોધ ઈર્ષા અહંકાર અને ખરાબ વાદતો છોડીને પ્રેમ દયા સેવા અને ભક્તિનો માર્ગ અપનાવવાનો સંકલન લેવો જોઈએ
હા આપડે ખાર ક્રોધ આ તે એ બધું છોડી અને ભક્તિ ના માર્ગ તરફ દડી જવું જોઈએ તેથી આપણા જીવનનું અ આપણું જીવન સફળ થઈ જાય એ માટે આપણા કરેલા જે કરમ છે જાણે અજાણે જે પાપ તો કર્યા હોય એ પાપ માંથી આપણને મુક્તિ મળતી હોય છે અને એ વખતે જે સ્ત્રીઓ અધિક માસ નું વર્ત કરતી હોય એ સ્ત્રીઓ પૂરા આખા મહિના ભક્તિભાવ આ કથા સાંભળતી હોય છે ભગવાનને સ્મરણ કરતી હોય છે પોતે એક ટાઈમ જમતી હોય છે અને આખો આખો મહિનો ઈ વ્રત કરતી હોય છે પછી વર્તના અંતે કેવું હોય કે પોતે એ લોકો દાન કરતા કોઈ હોય તો જેઠની છોકરીને જેઠુતરીને કરતા હોય અને કોક હોય તો પોતાની નંણદ ને નણંદ માટે સારા એવા કપડા લાવતા હોય છે ચપ્પલ બંગડી હ બધો શ્રીગાન લાવતા હોય છે પછી એક કાંસી નો વાટકો આવે છે એ પણ આપે છે હા વીનચુડી ને ગૌદાન ગૌદાન પણ આપતા હોય છે પોતાની નણંદ ને એથી એમને શું એમને પોતાના જીવનમાં જે બધું એમને નણંદ ને નણંદ ને દાન આપે એ બધું એમને મળી રહેતું હોય છે એ રીતને એમને આ વર્ત નુ ઉજવણી કરતા હોય છે
હા ખુબ સુંદર વિચાર છે જો આપણે સાર કર્મ કરીએ અને ભગવાન નું સ્મરણ કરીએ ન તો જીવનમાં શાંતિ અને સુખ મળી શકે છે
હા ભગવાન નું સ્મરણ કરે તો જીવનમાં શાંતિ અને સુખ મળે અને ભગવાન ના મંદિરે જતા આપને આપ આપણું મન હળવું થઈ જાય આપણા મન ઉપર જેટલું પણ ભાર હોય એ બધો દૂર થઈ જતો હોય છે મન હળવું થાય મન શાંત થાય અને એકાગ્રતા વધતી હોય છે
સચી વાત તો તો હોય છે ને અધિક માસ નુ તો બહુ મહત્વે છે
હા
હેલો હેલો હેલો હેલો
હેલો
હા, અવાજ આવે છે? હા, હા. અને આ અધિક માણસ આપણે કોઈ ગરીબ પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરીએ. સાથે દરરોજ થોડા સમય પ્રાર્થના અને સાર વિચાર માટે પણ કાઢવા જોઈએ.
હા, સારા વિચારો માટે પણ કાઢવા જોઈએ, થોડો આપડો સમય.
હમ, હા. આથી આપણું જીવન બધું સારું અને અર્થપૂર્ણ બને છે.
હા, એજ ને, એટલે આપડો જીવનનો સાચા માર્ગ તરફ અપનાવી એ આપડે. જે ખોટા કર્મ એ જાણે-અજાણે કર્યા હોય, કોઈથી જૂઠું બોલવું ગમે તે કરવું. હા, તો પછી એના માટેનું જે ભરપાઈ હોય. એ આપણેે વર્ત દ્વારા. અને એ ભગવાન નું સ્મરણ કરવાથી પૂરું થઈ જતું હોય છે.
લ અધિક માસ, આત્મશુદ્ધિ સેવા અને ભક્તિનો. પવિત્ર અવસર છે, અધિક માસ આપણે સારા કર્મ, સેવા, દાન અને ભગવાનની ભક્તિ દ્વારા જીવન ઉજ્જવળ બનાવવાની પ્રેરણા આપે છે.
હા, આપણું જીવન ઉજ્જવળ બનાવવાની આપણને પ્રેરણા આપતા હોય છે. અને આપડે જે